હલો હલો હ હ લાગે લાગ્યો પણ લાગ્યો
સારું કેવાય
હમ્મ શું કરે છે કે
પોન હે હારે
ઓલામાં નવ દસ તાસ પુરા થયા ને ગ ન મોટાક્ષ આવ એટલે તેમ દસ પુરા છે હમ્મ આ અગિયાર મો આલે હમ્મ શું કર કેે
મ હ ઊંઘ આવેરી હે
તો થોડી વાર રે ને પણ હવે દસ મિનિટ વાત કરીને પછી
દસ વાગયા લે
પણ તો આમ થડીક વાર થોડીક એના લાભ લેવ તો સારું
આછી ભાષા હતી
તારી શું થોડું હમજવું પડે આપડે કે એમ
હા
લાભ થતો હોય તો આજું ના પડે તારી બીજું કે જમી લીધું જમી લીધું એવ એમ શું કરે
બેઠી હુ
છે, હા.
બહાર.
થા એ, હ, બીજું કોઈ નહીં.
લે.
હા, બરોબર.
બરાબર.
તો બોલને.
તો બોલો, તનને બધું તમે શીખવાડે.
શું શીખવાડે?
આ બધું આ ફોન ચેરિત કરવાનું શું કરવાનું.
એકદમ ને શીખવાડ્યું. તું હોય, એપ્લિકન લીધા, ચાલુ કરી એ. એ પછી કું શીખવાડય્યું નહી?
તો, વાતો કરતા, સંજય બોરને જોડે.
ફોન એક ફોન હ, સિંગલ બી ફોન નહીં કર્યો, તો જો તે હોય ને.
અઠ
છું, એમને ખાવા જવું. તારે બે ટાઈમ બસ, એમને એમ. અમુકો બેસતો નહીં, વધારી જા. હમ, અત્યારે હું ખાઈને. તરત હોય, આવે ઘરે આપડે તારા મોટા સડી જોય. તારા મોટા ચડીથી હું બોલવા જઉં ને, એટલે. તમે એ દાઢે બી કીધું હતું, તારે શું મું? તો શું ખાવા જ જવાનું હોય મારે?
એ તો ખાવા જઓ, મુજે ના પાડો.
તારી છે. અત્યારે હું ખાવાને ખાઈ ને, હું નીકળી ગયો. ખાઈને હું નીકળી, ઘરે બેઠો નહીં, એ બોલ.
એની મું ક વપડાતું નહીં.
બધા પાહે બોલું છું, નહીં બોલી દેવાનુ છે જ નહીં. બધે પાય બોલું છું હું.
આપણેે મસ્તી બીજા જોડે ઓછી કરવાની, એની જોડે નઈ કરવાની. હ, રેવા દો મને બધી. ખબર હે, હું ના હો થાય. મમ્મું ના હો થાય, બધું થાય. હું આવ ને, એટલે બધું બંધ. બે, એ હ, હમ, વાત એક. કેવામાં અમે વાત નહીં કરી મું જતી રહું એટલે ચાલુ થઈ જાય વાત
એવું એમને, હા, બીજું કંઈ.
ના થાવુ જોઈએ, પણ બીજું કઈ નહીં. મુનાળું તમે બેન. એમ તમે બેન, હું નડતી હોય તો મને કંઈ દો કે, તું નાડે તો જતી રહું.
એટલે મુંજ કરુ છે એમ ને બધું આ.
તો મુુંહ નહીં કરવા આવતી, કોઈ. મારા હામે બોલો, ચેમ નહીં બોલતા મારું. હમ. હું પહોંચ્યા પહી બોલવાનું, એટલે આ શું.
તાર હમે હું બોલું છું, તું શું કીધું મને? કે તરે જીને નહીં બોલવાનું. હવે હું અત્યાર ખાવા જઉં. હું અત્યારે. ખાવા જઉં હું.
તો ના જ બોલવાનું હોયને, કોણ કે? બોલવાની રીતે બોલવાનું, હું ના ન પાડતી કે, હાવ બંધ કરી નાખો તમે. બોલો, આવો પર રીત હોય નહીં. એમ નહીં, હાવ બંધ કરવાનું નઈ ક.
બોલોવા જમું.
બધું જ ખબર પડે મને. ખાટલામાં જોડે જ બેવાનું નખું, તો બેહવાનું જ નહીં.
ચાર રે, ચાર રે, મને કે.
એવી રીતે હું તારે નહી બેતો રોજ વાળી હું અવતાર છે ચેમ નહી બેતા આવતા રોજ મુ આવતા હ
તો મુને બેતો હો હતો હું તો જઉું જ છું બેવું છું ચાર ના બેઠો એનો પ્રશ્ન ને એ બહાબુ ના બીહાપુ એ મારો પ્રશ્ન
તમારે જોય ને ભો થાય આપડી બે આપડે આડીને બેય તો છેટું બેવાનું પણ ના એવું તું ના આવડે
બધી વાર મારા જ પ્રશ્ન હોય
તો કયા ના હોય
હું મુંજ કરું ને બધું એમને
ઓમ તો એ કેમને દિલીપ કુમારે ના પાડી સાગર કાકા જોડે વાત કરવા તો જેમ બોલાવે હે તમને
તો તનમી કીધું જોખીખું તું કહી દે મોઢામાં હું કહીં તું કે મારે ઘરે આજે ના જોવો કાલ ના જાહું હું નહી જઉં તો તું એક બે ચેમ નહી થતી તાર
તમે તો બંધ જ તો મારે નહી કશું કેવું
અરે હું હમે પર તો જવું રહ છું એમ નહી અ
હું એમ નહી કેતી જો અહિયાં રહો વાત કરો મુું ના પાતી નથી ઠીક મું શું ક્યા આ માંગુને એ સમજો પેલા
તો તું તરત તો બોલી કે હું હાજર ના હતો તમે બધા ભેગ એક ખાટલામાં બેઠા હોય છો હા તો પણ મું એમ તો કઉરો સુ પણ તું આ જર હોય તાર હું જઈ બેઉ જ છું હવે એને બેવું ના બેવું એના હાથ કે મારા હાથમા
એમ તાર ત એકે હોમા હોમુ બોલાતું નઈ એ
તે મન ના પાડેલ તે એટલે મું નહી બોલતો એના આગળ મું તે હત્તર દનું કઉરો મું ઈ ઈ કો કોમ હોય પ્રશ્ન હોય તો જ બોલુ મું બોલતો નઈ ચોખ્ખું કઉરો ન હું તો
એવું એમ
તો શું હું હોમજ બોલવા જ્યો મું એન કે મન કે મું આટલા બોલવા જ્યો હું કે મન તારે શું બધી વાળું મારા ઉપર ધુલુ
એ તો બધું ખબર પડી જહે તો
હાલ જ પાડદે કોઈ વાત
ના ના એ તો પડી જ જવાની હવે અવે થોડા જ ટાઈમ
તારી શું એમાં શું વળી હાલ જ પાડ દે એમા ચ વાટ જોવી સ કોઈ નહી આપડે લે થોડો ટાઈમ શું કરવા
એમની પણ મને ચેવું થાય મું આવું તાર નહી બોલું હ મું ના આવું તાર બો બોલો તો મું જ નડતી હોઉ તાર જ ને મને એવું ના થાય મનમાં
તો પ્રશ્ન તો મારો જ આયો ને એમને મારે જ વોક સ ન એમ તો હમ તો મેન તો
તમ બે ની વાત કરી મેં તો તમાર એકલા ની વાત
મેન તો મારા જ છે ત મેં જોઈ લીધું હવ ઓમા
એના જોડે બોલો મુ ના નઈ પડતી બોલવાની
માર જો
તો પસી બચ્યું હોય રીત હોય એની બોલવાની
તો મું જઈન ઈ જને બધું લપાલપ
લપાલપ પણ મસ્તી બસ્તી ના કરવાની એમ કવ બોલવાની રીતે બોલવાનું હોય બીજું ચો કરવાનું આવે આપડે
નથી કરવા જ્યો પણ તી ચાર જોયો મન
તો હું બેઠી તારે અમુક ટાઈમે થઈ જ જાય મો તારી થઈ જ જાય મસ્તી નહી થતી એમ ની તમ માર મોઢૂ
તું હોય તો ઠીક સે તું હોય તો ઠીક સે તું ના હો તો તાર મુ જે મસ્તી કરવાનું કેજે મન
મને ખબર મુ ચો જોવા આવું હુ
તો તું કેરીસે
હું તો એમ નેમ કઉરી હું અંદાજ થી
પ્રતિકેેરી હતી
હ
તે મન ના પાડી તારનો મું નહી જતો મું ઓલા નહી બોલતો હું અયાતો જા તે એમ કીધું કે નાય વાદ તું હોય તો મું જે બોલું છું જોયો મન અત્યા
એટલે મું પણ નાવ તારે ના જ બોલવાનું હોયન પણ એવું છું મું આવતો જ ના બોલવાનું
શું બોલો પણ મને તો કેમે શું વાતું કરી મે ખાલી એક એપ્લિકેશન બોને કીધું એટલે મે ચાલુ કરી મેં ચાલુ નતી કરી આલી થારે સુ એ પછી મેં કીધું નઈ એપ્લિકેશન આ રીત વાપરવાની એ મેં નહી કીધું બધ્ધી ઓલો અમીત કરી ગ્યા આ લવ તુ તાર આઈન પણ ફાઈનલ કરી દે વાત થય જાય પૂરી હું હોત હું હવે ફાઈનલ કરી દઈશ કે ના હું જોવુ ના ઈ જુએ એ કા તો હચ્ચો ચોખ્ખી સ્પષ્ટ વાત છે હારી હવે બીજી વાત નઈ મું હવે ઈ જવાનુ બંધ કરદુ રોફઈ કરે તુ અલ ફેર આય બસ એ વાત હમને બધી વાત ચોખ્ખી ચોખ્ખી હવે શું કીધુ મેં હોભડ્યુને ને
અલા ચ્ય બેઠા હો તમે એ કેજો
રૂમમાં વચો વચ વાટલા રૂમમાં
ઉંડેડા બુંદેડા એ આવતા નહી
ખબર નહિ મને
તો કોન છેલ્લા રૂમમા ઊંઘતા નહી તમે
ના
તો
ખબર નહી મુ ચ્યોં ઊંઘું એજ
સૂ ચ્યોં ઊંઘું મની
મને નહી ખબર શું કરું કે
એ ભગવાન
હું નહી જોતો ઊંધેડા આવેક નહી આવતા
તમે ચ્યા ઊંઘો એત ખબર હેન તમન
ખબર નહી મનેજ
હારુ ના ખબર હોય ત બોલો
માર નહી બોલવુ
તો મેલ દો ના બોલવુ હોય
મેલ દે તે માર નહી મેલુ મેલ દે
માર નહી મેલ વાનો
માર નહી મેલો તો માર નઈ મેલોઓ
તો કોન મેલશે
તો મેલદેત પન તા તન ક્યાં ના પાડી તન મી તો મેને તી કીધુ મેલવાનુ મે નઇ કીધુ
બોલવાન ના કોને પાડી મે ની પાડી તમે પાડી
હ બોલો નય મેલોય નહી તો પહી એમા શું ખોટુ છે, વળી તો સડી જાય ને સેનુ સે તારે તો મે કીધુ તુ તો મી કીધુ તુ મે નથી કીધુ કે મારે ખાવા જાવુ સે એ મુડીયાબા જવુ એવુ મૂય
બાજુવાળા. હાચુ કવ એટલે બસ જોક કડવું જ લાગે બધાને અવાજ નહી આવતો હાલો.
આવે હે ઘણો હોય
હતો બોલો હતો હતો
બોલ માર નહી બોલવુ હા નહી બોલુ
તો હુ બોલશે
જેને બોલવુ હોય એ બોલો
તે અમાર હંગાથે આવુ જ થાતુ હતું હોને એટલે તમાર વધારે બોલાવ રાવશો ની
તો શું બોલવ રાયો મી?
જો બોલવ રાયુ
શું બોલવ રાયુ?
આપડા ઉપર આયુ એટલે ખબર પડી કે ના જેવું થાય એમ કોક કે તારે અમારે તો રોજ એવું કેતાતા તમે રોજ એટલે રોજ
તારે શું પણ મી શું કરી નાખ્યું સે? અત્યાર સુધી તારીના શું તમે કવો નય કેવું કશું મારે એક તો એ સીડીએ ભેગા બેબાનું હતું એ નાના સીડીએ ભેગું બેસીને બસ હવ
ભેગુ બેહી જવાનું તમે ભેગા બેહતા જ ના વાહની કોડ ચોકન બસ તો પહી અમે તમાર જેવા બેઠા જ નય હજી હુધી અને શું હતું ને ઈ મને ખબર તમન ની ખબર હોવ અને જેને સડાહા કર્યા હે ને એનું તો જોજો જે થાય ઈ
શું હતું?
હતું ઈ માર ભગવાનને ખબર શું હતું એમ
હારું તો બોલ.
બધું તમારી જીનાને જ કીધું હે મને ખબર હે
હા તો શું કરું હું?
કીધું જ છે ને એને?
મને કોઈએ કીધું નથી મને ખબર છે શું છે નઈ મને કોઈએ કીધું નથી પૂછી જોજે આયનને તો જા પૂછી જોય એને
બધી ખબર મને તમે એન એના જેવા થઈ જાહો હાચુ બોલ તા નહી હવે